હા મિત્રો ત હ તો અમારા અવાજ આવી રહ્યો છે મારા અવાજ આવી રહ્યો છે બસ સાર ઘણા સમય વધી પછી તમે ફોન કર્યો છે
હા મિત્ર અભ્યાસ અભ્યાસ કેવો ચાલી રહ્યા છે મિત્ર
આ મિત્ર અભ્યાસ તો ચાલી જ રહ્યો છે
હમ મિત્ર આપણે હવે એક મુ એક વિષય પર વાત કરવાની છે
હા મિત તરે તો બોલી શકે છે
એ વિષય છે આપણો ટેકનોલોજી
હા મિત્ર એ તારી વાત ત્દન સાચી છે કે આપણે ટેકનોલોજીના યુગમાં જવી રહ્યા છેએ ત્યારે ટેકનોલોજી આપણે સાથે આપણી જીવનની સાથે ખૂબ હોવું જરૂરી છે મિત્ર અ એવું માનવામાં આવે છે કે જો આપને ટેકનોલોજીથી પાછળ પડી જઈએ તો આપણે આગળ કેમ કરી ચાલી શકીએ જો આપણને ટેકનોલોજી સાથે ના ચાલી શકીએ તો આપણે ટેકનોલોજી ના પાછળ રહી શકીશું જેના કારણે આપણે જીવનમાં એમ તો ટેકનોલોજી ખૂબ સરળ અને સારી એમ ગણવામાં આવે છે જેના કારણે આપણને દુનિયાને બધું જ્ઞાનથી માંડીને બધી માહિતીને પછી તમામ પ્રકારની આપણે જોઈતી જોઈ રહ તો ઓનલાઈન શોપિંગથી માંડીને હોય કે કોઈ પણ વસ્તુ હોય તે આપણને એવું માનીએ તો શાંતિથી અને આરામથી આપણે એક જગ્યાએથી ટેકનોલોજીના કારણે આપણે મેળવી શકીએ છીએ કોઈ ફ્રેન્ડને આપણે મેસેજ કરવું હોય તો ફટાફટ મેસેજ કરી શકે એ તો મિત્ર એ છે કે મેન એનું કારણ છે કે ટેકનોલોજી જો હાલના જમાનામાં ટેકનોલોજી પહેલાના સમયમાં જેવું લોકો પોસ્ટ કરીને મોકલતા કાગળ કતરા કરતા ને જેમ કરીને એ લોકો મિત્ર આજના ટેકનોલોજીના યુગમાં એ ટેકનોલોજી સાથે યુગમાં જીવ ખુબ જ જરૂરી છે આજનો જમાનો ફાસ્ટ થઈ રહ્યું છે વિકાસ એમ કેવાય તો વિકાસ ગાંડો થઈ ગયો છે એમાં શું કવાનું છે તારો મિત્ર
હા મિત્રો તમારી વાત તો તદ્દન સાચી છે આજે જોઈએ તો આપણો ભારત દેશ ખુબ જ વિકસિત થઈ રહ્યું છે અને નવા નવા એવા ટેકનોલોજી આ વિકસિત થઈ રહ્યો છે. આપણે જોઈએ તો ઘણી જગ્યાએ નવી નવી ટેકનોલોજી આપણને જોવા મળે છે. આપણે આમ જોઈએ તો જે ઔદ્યોગિક ક્ષેત્ર હોય એટલે કે કારખાનાથી માંડીને બધી જ જગ્યાએ આજે ઘણા બધા એવા ટેકનોલોજી ના યંત્રો સાધનો જોવા મળે છે. એનાથી એટલો ઘણો ફાયદો થયો છે કે ખુબ જ ઘણો ફાયદો થયો છે એક તો આપણે સમયની બચત થાય અને બચત થાય પરંતુ એનો એક એ ભી એ ભી એક ગેરલાભ છે કે જે પણ કંપનીમાં જે વર્કરો પેલા કામ કરતા હતા તે લોકોની જગ્યાએ નવું પેલું યંત્ર આવી ગયું હોય તો એ લોકોને પોતાની નોકરી ગુમાવી પડતી હોય છે મિત્રો. તો તમે આના વિશે થોડીક વાતો કરો ને.
હા મિત્ર એ તો તમારી વાત સાચી છે કે ઘના ટેકનોલોજી ના આવવાના કારણે ઘણા ખોરા લોકોએ નોકરીની તકો ગુમાવી પડે છે. પરંતુ મિત્ર એ તો તારી વાત હાચી છે કે તમે કહ્યું કે નોકરી તો ગુમાવીવી પડે છે. પરંતુ જો કામ કોઈ પણ એવું માનવામાં આવે છે કે આપણે કામ કેટલા સમયની અંદર પૂરું કરો. જેમ કે દાખલા તરીકે આપણે એક ઘરની વાત કરીએ. આપણે જો દિવાળી અ ચોમાસું પતી જાય અને ત્યાર પછીથી ઘર બાંધીએ તો આપણ એવું ટાર્ગેટ હોય છે કે આપણે બીજી વખત એટલે ચોમાસુ આવતા પેલા આપણે ઘર વ્યવસ્થિત કરી કરી અને જેના કારણે આપણે એમાં રહી શકીએ. આપણો એ ટાર્ગેટ હોય છે કે આપણે ઘર વ્યવસ્થિત અને ફટાફટ પૂરું કરી શકાય મિત્ર. તો એ ટાર્ગેટ હોય છે એમ જ કંપનીમાં પણ મિત્ર એ ટેકનોલોજીના કારણે ટાર્ગેટ હોય છે. જેના કારણે અને કઈ સુવિધા છે એ લેવામાં આવે છે જેના કારણે કેટલાક ને છે એ વાત સાચી છે. પરંતુ મિત્ર આપણે આપણા જીવનમાં ટેકનોલોજી તો અપનાવીવી જોઈએ. એમ પ્રકાર જોઈએ ટેકનોલોજી ખુબ સારી બાબત છે. તારે શું કવાન છે મિત્ર આ બાબત?
હા મિત્ર તમારી વાત તો તદ્દન સો ટકા સાચી છે. કારણ કે આજે આપણે જોઈએ તો બધી જ જગ્યાએ ટેકનોલોજી ના યંત્રો જોવા મળે છે. આપણે જોયએ તો રસ્તા પર પણ આપણને ટેકનોલોજી જોવા મળે છે નવી નવી ટેકનોલોજી વાળી જે ગાડી હોય ઓછો ધોમાડો કરતો હોય અને એનાથી એનાથી પ્રદુષણ પણ ઓછું થાય અને એટલી બધી દુનિયામાં એટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે કે મિત્ર એના વિશે આપણે જો વાત કરવા જઈએ તો અમુક દિવસ ઓસો પડે. કારણ કે આજે આપણે જોઈએ ને તો ટેકનોલોજી નો એટલો બધો મહવ જો આપણે કઈ પણ કાર્ય કરવામાં ઘણો બધો સમય લાગતો હોય છે. પરંતુ આજે આપણે લાંબો સમય લાગતો નથી અને ખુબ જ સરળ અને ટૂંક જ સમયમાં આપણે એ કામ પૂરુ કરયુ પૂરું કરી શકીએ છીએ. એનો એક જ એનો એક જ ફાયદો શે કે આપણે ઓછા સમયમાં વધુ સારું એવું કાર્ય પૂર્ણ કરી શકીએ. તો તમે પણ અમને થોડું જણાવજો ને મિત્ર
હા મિત્ર તમે કહ્યું તો સાચી વાત છે કે ટેકનોલોજીમાં આપણે વાહન વ્યવહારની વાત કરીએ ત્યારે એ રસ્તા પર આપને જે ટેકનોલોજી જોઈએ છે કે ઇલેક્ટ્રિક સિટી બસ મોટા મોટા શહેરોમાં જેમ કે સુરત છે અંકલેશ્વર, અમદાવાદ, બોરોડા જેવા મોટા મોટા શહેરોમાં ઘણું મોટું એ ઇલેક્ટ્રિક બસો જેના દ્વારા આટલું બધું નુકસાન પણ નથી થત તુ એ ટેકનોલોજીકલ છે નાની નાની બાઈકો બેટરી પર ચાલતી બાઈકો છે. એ તો ખુબ મહત્વની બાબત છે મિત્ર. જો એમ ગણાય તો ટેકનોલોજી એમ તો સારી બાબત છે પણ એક સાઇડ મિત્ર જોવા તો ખરાબ પણ છે. કારણ કે ઘણા લાંબો લાંબા સમયમાં આપણે જયારે ટેકનોલોજી ન વિચાર કરીએ ત્યારે એ ટેકનોલોજી આપણને આપણા જીવનને માટે નુકસાનકારક ગણાવી શકાય. જો એવું હોય તો આપણે એક વિચાર કરીએ કે અ જો માણસ ઓપરેશન કરતો હોયને ડોક્ટર ઓપરેશન કરતો હોયને એના જગ્યાએ ટેકનોલોજી ઓપરેશન કરે તો માણસ બચવાના ચાન્સીસ ઘણો ઓછા છે મિત્રો કેમકે એના દ્વારા આપણે આપણને અ ડોક્ટર તો ફિલિંગ્ સમજી શકે છે મિત્ર પણ જે કૃત્રિમ ટેકનોલોજી છે એ તો સમજી શકતું નથી જેના કારણે ખુબ તકલીફ તો મિત્ર પડે જ છે એમ શું કેવું છે?
હા તમારી વાત સાચી છે કારણ કે તમે જે કીધો કે ડોક્ટર ફલ સમજી શકે છે અને જે આધુનિક ટેકનોલોજી રોબોટ છે એ લોકો ફ સમકતા નથી એ ખાલીજાના બ દ્વારા એ ચલાવવામાં આવે છે અને બીજાના બીજાનામાં સોફ્ટવેર નાખવામાં આવે જેથી કાર્ય કરે પરંતુ એ આપ ઘણું બધું નુકસાનકારક છે મિત્ર કારણ કે એ એનાથી આપણને લાંબા સમય સુધી નુકસાન વા એટલે આપણે આધુનિક ટેકનોલોજી ન સારા ઉપયોગો પણ અને એના ઘે લાભો પણ એના વિશે પણ સમજાવું જોઈએ તો શ મિત્રો તમે સારા ટેકનોલોજી વિશે થોડું માહિતી આપશો ને.
હા મિત્રોમ તો હું એમ તો જોબ કરું છ એટલે મારા ખ્યાલથી તો અ સારું ટેકનોલોજી એ તો ખૂબ જરૂરનું છે અ એવું લાગે છે કે મારા જીવનમાં કેટલીક સારા ટેકનોલોજી અ જેમ કે આપણે દાખલા તરીકે પહેલાના સમયમાં આપણે જયારે કામ કરતા હતા ત્યારે કામ કરતા હતા ત્યારે બોલપેનથી લખીને કે પછી કે ઈંકથી લખીને એ ટાાઈમ ઘણો લાંબો જતો હતો પરંતુ આજના જમાનામાં ટેકનોલોજીના જમાનામાં જયારે આપણે સોફ્ટવેર ઉપયોગ કરીએ છ છેએ ત્યારે સોફ્ટવેર ઉપયોગ કરીએ છીએ ત્યારે ખાલી નાની એક એન્ટ્રી નાખી દે ત્યારે કેટલી બધી એ તે આપમેળ થઈ જતા દાખલા તરી આપણે નાણાકીય એ વ્યવહાર કોમ્પ્યુટરમાંર એન્ટ્રી આપીએ છેએ ત્યારે એ બધી બાબતો તો શાંતિથી આપણે કરીએ છ છેએ અને આપણને કામ કરવામાં સરળ રહે છે પેલા ચોરી ચોરાઈ જવાનો સંભવ રહેતો અને આના યુગમાં જો આઈડી પાસવર્ડ જો કડક અને બીજા ન જાણી શકતા હોય એવા હોય તો આરામથી એ ટેકનોલોજી ના મિત્ર ઘણો સારો અને ફાયદો ગણવામાં આવે છે એમ ગણાવએ તો એ ટેકનોલોજી પેલાના કરતા સારું જ છે બાઈક હોય કે પછી બસ હોય કે રેલવે હોય કે પછી તમામ પ્રકારની આકાશમાં પણ આપણે જોઈએ કે આપણને આ આટલા અ ઘરમાં ચાર પાંચ મોબાઈલ હોય તો પછી એ બધા માટે ટાવર આપી શકે એ તો ટેકનોલોજી છે એના કારણે આપણે સારી રીતે બધાને સંતોષકારક નેટનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ એમાં શું કવાનું છે તાર મિત્ર.
હા મિત્ર તમારી વાત તો તદ્દન સાચી છે તમારી વાતથી હું સો પ્રતિશત તમારી સાથે છ કારણ કે આજે જોઈએ તો બધાના જ ઘરમાં જે ફેમિલીમાં જેટલા મેમ્બર હોય એટલા બધા પર મોબાઈલ હોય. એ લોકોને બધાને જિ ટલ ડીજિટલ પેમેન્ટ થી માંડીને બું જે તે જે તે યંત્રો વિશે એ લોકોને પૂરતી માહિતી હોય છે મિત્રો અને મિત્રો તમે અમને જે એટલો મહત્વપૂર્ણ સમય આપ્યો એના એના બદલે ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો ધન્યવાદ.